હલો હલો હા કેમ છો મજામાં.
હલો
કેમ છો મજામાં નથી આવતો અવાજ
તમારો અવાજ બહુ ધીમો આવે છે
અમારો આવાજ ધીમો આવે છે. આયો આવાજ-
હજુ ધીમો આવે છે.
હજુ ધીમો આવે છે તો તમારે વોલ્યુમ તો ધીમો નથી ને આવે છે હવે.
બઉ ધીમો ધીમો અવાજ આવે છે કેમ આટલો ધીમો સંભળાય છે,
કઈ ન કભળાય તો છે ને તમને?
હા સંભળાય છે સમભળે છે બોલો બોલો શું કરો છો તમે?
છરાઓ રમતા હતા તો મને પણ મારું બાળપણ યાદ આવી ગયું આજે આપણે બાળપણની યાદો વિશે ટોપિક પર ચર્ચા કરવાના છીએ અ બઉ બાળપણ વસ્તુ જે એવી છે, કે એ વખતે આપણને એવું લાગે કે ક્યારે મોટા થઈશું ક્યારે મોટા થઈશું, અને કે જય્યારે મોટા થયા ત્યારે છોકરા મામા સામે તો એમ થાય ક્યાં બાળપણતું રહ્યું હવે બાળપણ પાછું ક્યારે આવશે, એવું લાગે છે કે બહ આ આમ કોઈ ટેન્શન નહી કોઈ ચિંતા નહી, જે ખાવું પીવું રમવું હરો ફરો કોઈ ટેન્શન નહી કોઈ જવાબદારી નહી એમ બાળપણ એટલે બહુ મજાનો વિષય હતો, એમ
અરે તમે વાત જ શું કરો છો બાળપણની તમે મારી આખી લાઈફને રિવર્સ કરી દીધી, બાળપણની યાદો વિશે ટોપિક લઈને અત્યારે આપણે પોણી ગયા છોકરાઓ આપડા થોડાક મોટા થઈ ગયા, એ લોકોને જોઈને તમે જે વાત કરી ને કે ગાર્ડનમાં હું જાઉં તો એ છોકરાઓને રમ જોએ તો આપણે બાંધપણની યાદ આવી ગઈ અત્યારે જે છોકરાઓ અત્યારે જે રમે છે ને એના કરતા પણ આપણે તો સરસ રમતા હતા અનેને સરસ લાઈફ પણ જીવી છે, અત્યારે આ કોમ્પ્યુટર યુગની કરતા કોઈ જવાબદારી નની જયારે ઉઠવું હોય તો ઉઠો ખાઓ પીઓ મજા કરો, મોજ મસ્ત કરો રમવું હોય એટલું રમો ફરવું હોય એટલું ફરો કોઈ બંદુગરી નહી હતી, બસ રમો ખાઓ પીઓ ને મજા કરો ઘરની અંદર તો આપડે રેતા જ નતા સ્કૂલ થી આવ્યા સ્કૂલ બેગ મૂકી અને સીધ આપે રમવા માટે જત રહે અને પછી રમીને ઘરે આવએ પછી હાથ પગ ધોઈને જમીને પછી હોમવર્ક કરવા બેસતા નહી, આપણી મમ્મી આપણને બૂઓ પાડતી કે નઈ કઈ પણ કરતી બસ રમો ખાાવ પીઓ મજા કરો, અત્યાર તો બાળકોને જોઈને મને એટલું બધું દુઃખ થાય છે કે ભગવાન જાણે આપણે જે જિંદગી જીવ્યા છેથ આપડણે જે બાળપણ કર્યું છે, ને એવું બાળપણ તો એ લોકો ક્યારેય નહી કરી શકે કારણ કે એક તો ફાસ્ટ જનરેશન આવી ગય મોબાઈલ નો યુગ આવી ગયો તો બિચારા બાળકો શું કરે ક્યાં રમે કરે? એટલે મને નથી લાગતું કે એ લોકો કઈ સારું રમી શકે કે કરી શકે
પહેલા ના જમાનામાં તો અમારે બી કેવું મોબાઈલ નો જમાનો નતો એટલે મમ્મી પપ્પા પણ અમારા સાથે જમવા કરવાનું પડતે ગરમીનોો ટાઈમ હોય વેકેશન નો ટાઈમ હોય એટલે નાના છોકરાઓ તો ઠીક પણ એની સાથે સાથે મોટાઓ પણ પત્તા લઈને બેસી, જતા કાચું ફૂલ નેપોલિયન પત્તામાં પણ એટલી બધી ગેમો ચારસો વીસ રમવાની તો એટલી મજા આવે, બધા જુઠ્ઠું જુઠ્ઠું બોલી બોલીને પત્તા મૂકતા જાય ક્યાં બાર એક વાગી જાય પણ કોઈને એમ ટાઈમ ની ખબર ના પડે અને નાનાઓની સાથે મોટા પણ એટલું એન્જોય અને હમણાં થોડાક દિવસ પહેલા જ વરસાદ પડ્યો તો અમે જારે નાના હતા ત્યારે તો વરસાદ પડે એટલે બધું જ કામ ખાવા પીવાનું બધું જ મૂકી દેવાનું અને સીધા જ કપડાં બદલીને સીધા નવા જતા રહેવાનું, વરસાદમાં અને સ્વિમિંગ પુલ બને એક બીજા ઉપર પાણી ઉછાળએ કાગળ લઈને નાની નાની હોળી બનાવીએ, અને એવી મજા આવે નાવાની વરસાદમાં માથું ભીનું બધાના પાણી થી મસ્તી કરવાની હોળી બનાવવાની કોની હોળી તરે છે કોની ડૂબી જાય છે, અને માટી બધી ભીની થઈ જાય પછી પાણી પી લે માટી એટલે એની અંદર પેલા સોયા પુરોવીને અને ઘોર સર્કલ બનાવીને મોટા મોટા ને જે પેલા ગેમ રમતા શું યાદો હોય છે, ખરેખર બહુ જ મજા આવે છે ગામડાના લોકોમાં પણ એ લોકો કોની પાસે કોઈ ગેમ નથી હોતી છતાં પણ ટાયર થી ગીલી દંડો છે, એ બધી એ રીતે પણ એન્જોય કરતા પણ હવે તો મોબાઈલ ની ગેમમાં કેવું થઈ ગયું છે, કે હવે બધા મોબાઈલો જ રમવા માંડ્યા છે. લોકોને ગેમું દેખાય જ નથી,
ત ગીલી ડારમે કે ટાયર ચલા ગ એક પણ રૂપિયાને ઘર છ હ ઘર મુક્કમી વસ્તુમાં એ લોકો લોકો ગેમ રમતાને એમાંથી એ લોકો એન્જોય કરતા કેટલી સારી વાત અત્યારે તમે જુઓ કે આપણે છોકરાઓને મોબાઈલમાંથી બાર કરવા માટે એટલી બધી વસ્તુ કેટલા બધા પૈસા ખર્ચીને લાવીને આપીએ, ને તો પણ એ લોકો રમતા નથી અથવા તો એન્જોય નથી કરતા અથવા તો મોબાઈલ માંથી બહાર નથી, આવતા કેટલું આપડે ખબર કે ભાઈ જો તારા માટે આ ગેમ છે આ ગેમ છે પેલું છે. છતાં પણ એ લોકો કઈ સાભળે નહી આપડી વાત બસ મોબાઈલ માં જ ગેમો રમ્યા કરે, અને મોબાઈલ ની અંદર જેનાથી લોકોની આંખ બગડે માઈન્ડ ની અસર થાય શ્વાસ બગડે ઘરની બહાર ની નીકળે, ઓજન ની મળે કેટલી તકલીફ છે, પણ ખબર નહ એ લોકો સાંભળતા ત જ નથી
નાના છોકરાઓ તો હવે તો જન્મથી જ તમને મોબાઈલ નો અવાજ સંભળાય પણ બીજો મમ્મી બોલે લોરી ગાય લોરી પણ નહી, હવે આપણો અવાજ એમને ગમે પણ નહી લોરી પણ સાંભળ સંભળાવી હોય તો મમ્મીઓને લોરી જ આવડતી ના હોય, અત્યારના યુગ લોરી પણ એ લોકો મોબાઈલ ચાલુ કરીને આપી દે એની બાજુમાં મૂકી દે એટલું નુકસાન રેડિયેશન લાગે છે, છોકરાઓને પણ મમ્મી પપ્પાને એમ કે બસ બાળક ચૂપ રહે છે, મોબાઈલ એક સાધન થઈ ગયું છે એ રીતે જ બાળકને ટેવ પડી જાય છે, એટલે એને સારી વસ્તુ દેખાતી જ નથી અને બેઠા બેઠા બસ આખો દિવસ મોબાઈલ એને કેટલી પૈસા ખર્ચીને સારી ગેમો લાવો વિડીિયો ગેમ લાવો ચેસ જેવી ચેસ કે માઈન્ડની ગેમ છે, કે આપણેે એ એ રમતા કે બપોરે તડકામાં ના રમીએ તો આપણે બપોરે ચેસ રમતા રમતા લુડો રમતા કેવી કેવી ગેમો છે અને પાછા દર વેકેશનમાં મામા ના ઘરે જતા મામાના ઘરે બપોરે સુઈ જતા પછી રાત્રે મામા આવે એટલે મામા કે ચાલો બધાને બાજે બરફ નો ગોલો ખાવા લઈ તો એટલા ખુશ. એ જતા ને અમે બધા ત્યાં જતા ભલે એક રૂપિયાનો ગોલોો મળતો તો અત્યારે તો વીસ રૂપિયાનોો ગોડો મળે એમાં પણ મજા નથી આવતી ને એ વખતે એક રૂપિયાનોો ગોળો પણ આઠ આઠ નવ નવ કલક એક ઘોડામાં લ અને લારી પર પણ કેટલી લાઈન લાગતી અને ઘોડામાં પણ અલગ અલગ. કલર નાખતાની આમ ખાવાની એમ ચૂસવાની મજા આવતી ખરેખર એ ટાઈમ જ અલગ હતો.
અરે તમે મામાની ઘર ની વાત કરીને તો મને એક વાત યાદ આવી ગઈ મારા મામાના ઘરે જતા ને તો એક ચીટીલો જ હોય કે ભર બપોરે બધાએ સુઈ જ જવાનું તોજ મામા સાંજે દુકાન થી આવે ને એટલે ગોલાના પૈસા આપે. અને ગુલાવાળા ને પણ ક રાખ્યો. કે ભાઈ મારા ભાણયા ભત્રી ચ લોકો. આવે ને તો તારે મસ્ત ગોલો બનાવીને એ લોકોને ખવડાવવાનો. તો અમે ગોલાવાડા ના બધા ચાલતા. ચાલતા જઈએ પછી ગોલા વાળાને ત્યાં જઈએ પછી ગોલો ખાઈએ ને તો ધીમે ધીમે ચૂસીએ અને બધો કલર છે ને ફટાફટ ચૂસી જઈએ એટલો નાનો ગોલો બાકી હોય ને એક ચમચી જેટલો. પણ એ ગોલાની અંદર પાછો મફત નો રસ ના ખાવતા અને પછી પાછળ ટૂસતા એ ગોલા વાળા ને પણ હેરાન હેરાન કરી મૂકતા પણ એ એમાં એટલી મજા આવતી એટલી બધી મજા આવતી ને કે તમે વાત જ ના પૂછો વેકેશનમાં તો જેવું વેકેશન પડ્યું. એટલે બીજા દિવસે મામાના ઘરે પહોંચી જ જવાનું ને જયારે વેકેશન ખુલે ને એના આગલા દિવસે જ અમે આવતા કે ભાઈ યુનિફોર્મ ચોપડા કપડાં બીજું કોઈ તૈયાર કરવાનું હોય ને એટલા માટે ત્યાં સુધી આખું જ વેકેશન મારા મામાના ઘરે મારા મામાના ઘરે. બ બધા પણ માણસી ના મામા ના કોયના છોકરાઓ આવે એ લોકો સાથે પણ મજા કરીએ રમીએ એટલી બધી મજા કરીને કે જાણે અમે તો આમ સ્વર્ગ જેવું બાળપણ માળ્યું હોય ને એવું અમને લાગે છે.
ના અત્યારે તો કેવું વાતાવરણ થય ગયું છે એક આખા થ્રી બીએચકે કે ફોર બીએચકે છે તો તમારે છોકરાને બોલાવો હોય તો પણ હોલમાંથી કે કિચન માંથી મમ્મી છોકરાને ફોન કરે છે છોકરો રૂમમાં છે અને. એટલે એટલું ટચિંગ બી નથી કે તમે બોલાવા માટે પણ તમે છોકરાને ફોન કરવો પડે છે કે છોકરો દરવાજો બંધ કરીને અંદર બેઠો છે એને ડિસ્ટર્બ ના થાય એટલે તમે ફોન કરીને કેહ છો કે ચલ બેટા જમવાનો ટાઈમ થયો અને પહેલાના જમાનામાં તમે જયારે જતા વ્ય. એટલા બધા ભેગા થતા એક જ ઘરમાં દસ થી પંદર જણા રહેતા પણ ક્યાં કામ થઈ જતું ક્યાં રસોઈ થઈ જતી બધા એક સાથે બેસીને જમતા એકબીજા સાથે વાતો કરતા કોઈને ના ભાવતી વસ્તુ પણ ખાઈ લેતા અને અહીં. બધાને ઘર દીઠ એટલે વ્યક્તિ દીઠ વસ્તુઓ અલગ અલગ બનવા માંડી છે છોકરાઓની અલગ વડીલોની અલગ આપણે તો બધામાં સેટ જ થઈ જવાનું હોય એવી રીતે આપણેે એવું પહેલાથી શીખવાડતા જ નથી છોકરાઓને મમ્મી પપ્પા કે કઈ આ તું છે ને. નથી ભાવતું ના તને આ મેગી બનાવીને આપી દ તને નૂડલ્સ બનાવીને આપી દું તને પાસ્તા બનાવીને આપી ખીચડી કહી લે વડીલો માટે આપણે ખીચડી બનાવી ભાખરી સાબ નહીં એને નહી ખાય એ નહી ભાવ બસ એ વાત અમે તો નાના હતા ત્યારે જે બનતું એ બધું જ ખાધું છે. કોઈ દિવસ અમને ખાવાની પ્રોબ્લેમ નથી થઈ.
અમે હતા ને ત્યારે. મારી મમ્મી શું કરતીાઈ ના ના ના અમને જે ભાવતું હોય ને. એ વસ્તુ નઈ બને ને તો અમનેમ કે. ચુંગા થાણે. ખાઈ લો બીજું શાક તો બનશે જ નહી. જે બનાવ્યું છે તે ખાવું હોય તો આ રહ્યું આ ખાવ નહી ખાવું હોય તો સુંદરથાણે આ સાથે. ખાઈ લો જેને. અમે બધા જ શાક ને બધું જ ખાતા શીખી ગયા અને અત્યારે અ એ વસ્તુ અમને યાદ આવે છે કે નાના હતા અમે બહ એ કરતા કે ભાઈ મમ્મી આ નથી ભાવતું પેલું નથી ભાવતું મારે આ નથી ભતું એ નથી અને પછી જબરદસ્તી અમને એ વસ્તુ ખવડાવતી અથવા અમે ખાતા. તો ધીમે ધીમે અમે છે ને તો ખાતા શીખી ગયા તો અત્યારે એમને સાસ્રીમાં બિલકુલ પ્રોબ્લેમ નથી થતો ને ત્યારે પછી કઈ પણ બનાવે તો આપડે એમ કે કે ભાઈ મને આ ની ભાવે પેલું ની ભાવે તો બધે છેલ્લે છે ને એવું કે હા તારી મમ્મી એ શું ખાતા શીખવાડ્યું છે તારે એ વાત આવો. તો એના લીધે આપડે ખાતા પડતા. શીખી ગયા સેટ થતા પણ શીખી ગયા આપડી પોતાની પણ મહેનત ઓછી થઈ ગઈ કે બધી જ વસ્તુ ખાતા થઈ ગયા. તો એનો એ ફાયદો થાય છે આપ. પંને.
અમારા બાજુમાં રહે છે એ પણ એક નાના છોકરાઓ છે બે એક છોકરી છે ને એક છોકરો છે પણ કદી એ મમ્મી કહે છે કે કદી મેં મારા છોકરાઓ માટે મરચાં વગર કાઢ્યું નથી કાનું અમે જે મરચું ખાઈએ છીએ અમે જે રીતે ખાઈએીએ એજ બધું. અને એમની બે વર્ષની છોકરી છે તો પણ રોટલી ટિંડોળનું શાક રોટલી દૂધી નું શાક બી એવું નહી કે ગોળ રોટલી કે દહી રોટલી કે દાળ ભાત કે ગેસ અને આમ જોવા જઈએ તો ઘણા ફેમિલી. કે છોકરાઓને પૂરતું પોષણ મળી રહે એ રીતે ખવડાવે છે સવારે ઉઠે ત્યારે દૂધ પીવે દૂધ ની સાથે પછી થોડુંક ડ્રાયફ્રૂટ આપે ફ્રૂટ જ્યુસ આપે બનાના ખવડાવે એટલે કે આ હેલ્થ માટે તો ઘણા. ફેમિલી એવા છે કે પોતાના છોકરાઓને પૂરતું ધ્યાન અને રમવાવામાં બી મોબાઈલ તો એ પોતે પણ નથી લેતા એમની આગળ અને છોકરાઓને પણ બિલકુલ આપતા નથી એટલે છોકરાઓને એની આદત પણ નથી એટલે એમનું માઈન્ડ પણ એટલું શાર્પ રહે છે જે વસ્તુ કહીએ છીએ યાદ. આપ જો કોઈના મોબાઈલ ના ફોન નંબર હોય કોઈ કેલ્ક્યુલેટર તો જાણે જતું જ હોય ગણિતતું કઈક બી હોય મોબાઈલો ચાલુ એલારમ તો આપણને કો પેલા પક્ષીઓ ના અવાજથી આપણને ખબર પડે કે સવાર પડે અહં તો. આપણે એલાર્મ વાગે તો પણ બંધ કરીને સુઈ જતા હોય છે મોબાઈલના એટલે આ બધી વસ્તુ કેવી છે નેચરલ વસ્તુ છે જેનો અનુભવ થતો એ બાળપણમાં થતો પહેલાના જમાનામાં એ અત્યારે બધું લુપ્ત થઈ રહ્યું છે આમ ભલે આપણે કઈ કે છોટાઓ નવું નવું શીખીએ છીએ ટેકનોલોજી નવી. છે એના થ્રુ બધું શીખે છે પણ એની યાદ શક્તિ એના વિચારો ઉપર બહ જ આ અવડીી અસર થઈ રહી છે.
હા હા સાચી વાત છે તમારી સાથે બાળપણની યાદો સાથે વાત કરીને મને મારી બાળપણ ની યાદો યાદ આવી ગઈ ફરીથી આપડે બીજા કોઈ ટોપિક પર વાત.
બ નવું જાણવા મળ્યું થેન્કયુ બાય